હલો બોલો હા બસ મજા કેમ છો?
બસ બસ મજામાં શું ચાલે છે?
બસ કઈ નહી આ ભણાનું ચાલે ક્લાસીસથી આઈ હમણા
બરાબર તમે ભણો છો?
હું સી એ ભણું છુ, કોસ્ટ અકાઉન્ટન.
તો સી એ નો મતલબ તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ના થાય?
ના ચાર્ટડ અકાઉન્ટન્ટ અલગ અને કોસ્ટ અકાઉન્ટન્ટ અલગ એટલે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એટલે સી એ કહેવાય ને કોસ્ટ અકાઉન્ટન્ટ એટલે એ કહેવાય. સરખું જ હોય પણ બંને ના અલગ અલગ ડિફરન્સ છે.
બરાબર હું મારું બેગ્રાઉન્ડ જે છે, એ સાયન્સ નું બેગ્રાઉન્ડ છે, એટલે મને બો ખ્યાલ અમુક મોટી મોટી વસ્તુઓ ખબર હોય. આમ બહુ ડીપમાં ના ખબર હોય. અમારે તો અ પેલું , કેમેિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી આવે એટલે એટલે પેલું
બેલેન્સ શીટ હા એ આવે એ આમ કહેવાય કોમર્સમાં. એટલે એમાં એવું છે, કે બેવું બાજુ હા તો બેવ બાજુ આમ આમ અ સરખો જવાબ આવે તો તમારે સાચું કેવાય એમ.
બરાબર એ બહુ હાર્ડ હોય ને કેલ્ક્યુલેશન?
હા એટલે નફો અને ફાયદો બંને આમ સરખું આવવું જોઈએ.
નફો અને ફાયદો
નફો એ એ સે લાયબલિટી કેવાય ને? સરખું હોવું જ જોઈએ સેમ આવું જોઈએ એનો આન્સર તો આમ બેલેન્સ શીટ બરાબર કેહેવાય.
બરાબર બરાબર હા મેં અમુક અમુક વિડીયોને બધું આવે ને એમાં જોયું તું અને મારી બેન પણ અમુક વાર ગણતી હોય છે. એટલે એમાં મેં જોયું તું મારે પેલા કોમર્સ લેવાનો જ ખ્યાલ હતો પણ મન ખબર નહ કે મેથસ ને બધું નથી ગમતું ગણતરી ને. બધું
હા
જોકે એ તો આમ શું કેહેવાય કોમર્સ ની અંદર મેથ્સ આવે છે, કે નહી એ તો મને નહી ખબર કારણ કે મેથ્સ અને કોમર્સ બંને અલગ વસ્તુ ને
હા એ તો અલગ જ કેહેવાય.
બરાબર તો એક ટુંકમાં ઈન શોર્ટ કે ગણતરી ની બધું નતું ગમતું એટલે મેં સાયન્સ લઈ લીધું હું જે જગ્યાએથી સાયન્સ મેં જે જગ્યાએથી સાયન્સ કર્યો ને તો અહીંયા દર વીકે દર અઠવાિયે ટેસ્ટ અ જે જે ચલાયું હોય ને ભાગ ન ટેસ્ટ હોય એવું હોય તો એમાં સારું ચાલ તો અને મને ઇન્ટરેસ્ટ પણ છે, હું જે કરું છું, એમાં હમણાં મેં મારું રિસર્ચ ચાલુ છે, નાની એ ઇન્ટર્નશીપ ચાલુ છે, તો એમાં પેલું ફિંડલા એ કેક્ટસ આવે ને ખબર ને કાંટા વાળું હા બસ એમાં એમાંથી એન્ટિક કેન્સર એક્ટિવિટી ચેક કરવાની. કેમાંથી જે કેન્સર વાળા હોય મતલબ કેન્સર હોય એના સેલ પર અસર કરે કે નહીં એવું
ભણવાની મજ જા આવે.
હા એ તમને કેવું તમને ઇન્ટરેસ્ટ હોય ને તમને અ શું કેવાય કોઈ નવી શોધમાં ઇન્ટરેસ્ટ હોય કે કોઈ વસ્તુમાં પેલું કેવાય ને કે જાણવાની ઈચ્છા હોય એવું હોય પણ તમારે છે, ને એમાં કામ કરવું પડે એમ
હા
તમારે અને તમારે એકદમ ધીરજ હોવી જોઈએ કારણ કે અમુક વખત જે પરિણામ હોય આવે બી ખરું અમુક વાર ના પણ આવે તમે જે રિસર્ચ કરી રહ્યા છો એમાં. એવું હોય. મારું તો હમણાં હમણાં જ ચાલુ થયું છે. એટલે મને એટલો બધો વાંધો નહી આવતો અને મને સાચે કવ પેલા જયારે મે ચાલુ કર્યું હતું ને એની પહેલા મને બધા એવું કેતા હતા કે અઘરું પડશે અને આમ થશે ને એમ થશે પણ મન તો એવું નહી લાગતું મન તો ગમશે એમ કે બ બધું જેય એ કરવા અુભૂ કરવાનું હોય
હા એટલે એ ઇન્ટરેસ્ટ હોય કે પછી વાંધો ના આવે
હા અને દિવસનો એક ભાગ મોટો એમાં જતો રહેે એટલે તમને લાગે કે તમે કઈક કર્યું એમ
હા
અને જેટલું આપણેે બુકમાંથી વાંચીએ ને એના કરતા આપણેે જાતે કરીએ ને એ દિમાગમાં બેસી સી જાય એક વખત કરે છે એટલે પછી પછી સારું લાગે એમ અને ઘણી બધી અમારી વસ્તુ તો જે છે ને તો અ મેં એની એ જ વસ્તુ મને બુકમાં પણ શીખવાડતા હતા પણ જયારે મેં જાતે એપ્લાય કરતા શીખ્યું કે્છા આ વસ્તુ અહ કારણ કે આપણને ઘણી વાર એવ પ્રશ્નો થાય કે આ કઈ જગ્યા એ વપરાતું હશે પણ જયારે આપડે જોઈએ ને કે અચ્છા આ જગ્યા એ આવે છે ત્યારે આપણને વધારે સમજાય પછી યાદ રહી જાય એમ
હા
તો એવું છે તમારામાં બી અમુક વસ્તુઓ જે આવે ને એવું કે જેમ તમે કહ્યું એમ બેલેન્સ શીટ તો એ આપણેે અસલ જિંદગી હમાં ક અભિપ્રાય
હા એટલે જે બધા બિઝનેસમેન લોકો હોય એ લોકોને છે ને દર આમ જીએ જીએસટી ભરવાનો હોય ટેક્સ ભરવાનો હોય એના માટે છે ને ફાાઈલિંગ કરવાનું હોય બધું ગવર્મેન્ટને પછી એ લોકોને ઈન્કમ ટેક્સ ભરવાનો હોય તો એ બધા માટે છે ને એ લોકોને બતાડવું પડે ગવમેન્ટને કે અહિયાં અહિયાં આ અમારે ખર્ચો થયો છે અહંથી ઇન્કમ આવી છે પછી આ અમારી મિલકત છે એવું બધું બધું કેવું પડે પછી એ તમારે ટેક્સ ભરવાનો હોય ગવર્મેન્ટ ને તેમાં બી આ કામ લાગે
બરાબર સમજાય ગું તો ઈન્કમ ટેક્સમાં જે હોય એ મતલબ કેવું હોય કે મતલબ તમારો પગાર ન આટલો હિસ્સો આપવાનો એવું હોય ને કઈક
હા એટલે તમારે અલગ અલગ એજ વાઇઝ તમારે અલગ અલગ ઈન્કમ ટેક્સ હોય તમે અગર જોબ કરતા હોવ અને એજ તમારી જેમ કે ચાલીસ ચાલીસ ના સાહીઠ વર્ષથી નીચે છે એમાં થોડો ઓછો હોય ના એમાં થોડો નોમિનલ હોય પછી જેમ જેમ તમે સિનિયર સિટીઝન થ હો એમ ટેક્સ પણ ઓછો થતો રહે એટલે જેટલી તમારી વધારે ઈન્કમ હોય સેલરીને ું એટલે તમારે ટેક્સ બી થોડું તો વધુ આપવો પડે
બરાબર તો અ આપડે આ જે ઇન્કમ ટેક્સ છે બરાબર તો એમાં અત્યારે જે નાના નાના છો છોકરાઓ જે છે, એ યુટ્યુબ અને રીલ્સ અને બધામાંથી કમાતા હોય.
હા, એના પર પણ લાગે ને.
એમનું કેમનું કાઉન્ટ થાય?
એમનું છે ને એ જેમ કે એ એ સોશિયલ મીડિયામાં આવી ગયું ને. તો એના માટે નવું આમ નવ આમ એક્ટ જેવું બ બનાવવામાં આવે, કે એમાં છે ને અલગ અલગ અ જેમ કે આટલા સબસ્ક્રાઈબર્સ છે તમારે આ આનાથી વધુ હોય, આમ એક મિલિયન હોય, બે મિલિયન હોય, એવી રીતે તમારે ટેક્સ પણ એટલોજ ભરવો પડે અને પછી યુટ્યુબ તો આપડે બહાર ની કો કન્ટ્રીનું છે. તો એ લોકો આપડે એ લોકોનું પ્લેટફોર્મ વાપરીએ તો એ લોકો ને બી આપડે થોડું એ લોકો કનો જે કન્ટ્રીમાં જે ટેક્સ રેટ ચાલતો હોય એ બધો પે કરવો પડે.
સમજાય ગયું, સમજાય ગયું. અને એમ આપડે આજે ફ્રી લાન્સિંગ કરતા હોય, જેમ કે મેં જે છે એ વિધાર્થી છું બરાબર, મારી કોઈ અહ આમ શું કેહેવાય કન્સિસ્ટન્ટ આવક નઈ, મતલબ દર મહિને આવક નઈ પણ મને અમુક વાર ફ્રી લાન્સિંગથી માનલો વીસ પચીસ હજાર મળી ગયા, અમુક વાર વર્ષમાં બે ત્રણ વાર તો એના પટ ટેક્સ લાગે?
ના એના પણ ના, મિનિમમ છે ને તમારી ઈન્કમ છે ને પાંચ લાખ થી વધુ હોવું જોઈએ, તો આ તમારે ઈન્કમ ટેક્સ એટલે આઈ ટી આર જે હોય ને એ ફાઇલ કરવો પડે.
ઓહ! તો હું જો સામાન્ય જોબ પણ કરતી હોવ, નોકરી પણ કરતી હોવ એમાં પણ જો મારી ઈન્કમ પાંચ લાખ થી ઓછી હોય તો મારે કશું ટેક્સ ભરવાની જરૂર નહીં.
ના પાંચ, અરે સોરી, પાંચ લાખ થી વધુ હોય તો જ ટેક્સ પે કરવાનો. એટલે વરસ ની ઇન્કમ, એનાથી ઓછું હોયને તો નહીં કરવાનું.
અચ્છા મતલબ, એક વર્ષની ઈન્કમ પાંચ લાખ હોવી જોઈએ એમ?
હા.
બરાબર. તો આપડે મહિના પ્રમાણે કાઉન્ટ થાય ને બધા મહિનાનું ભેગું થઈને?
હા. એટલે ઈન્કમ ટેક્સ તો કેવું કે તમારે વરસમાં એક વખત જ ફાઇલ કરવાનું હોય, એ બી માર્ચ એન્ડિંગમાં હોય. પણ પેલું જે જીએસટી હોય જીએસ હા જીએસટી હોય એ બધું એ છે ને મહિના મહિનામાં ફાઈલ કરવાનું હોય છે.
બરાબર સમજાય ગું સમજાય ગયું. તો આ બધું સાંભળ્યા પછી ને મન તો એવું લાગે કે આમ બધાને એવું હોય કે કોમર્સ સહેલું છે પણ આ બધું સાંભળે ને પછી એવું સમજણ પડે કે કશું સહેલું નહી બધી બધા જે બધા ક્ષેત્રમાં બધાને પોતા પોતાની બધા લેવલ પર બધું. મોય જેમ
હા. આમાં તો પછું આમ જ્યાં ક્યા ઓક્શન હોય એ બધું યાદ કરવાનું એટલે
હા એટલે તમારી આખી રૂલ બુક હોતી હશે ને કે આ લગાડવાનું એમ.
હા.
બરાબર સમજાયુ સમજાઈ ગયું. કઈ નહી મેં જયાર કમાતી થઈશ ને ત્યારે તમારે મારામાં મારા બધું જોજો બરાબર.
હા ચોક્કસ.
હાશ. સારું સારું ચાલો.
હા મળી.
હા બાય બાય.
બાય.